એકદમ મજામાં તમે કેમ છો.
બસ મજામાં ગરમી કેવી ચાલી રહી છે. હાલમાં તમારે જાહેરમાં શહેરમાં
હમણાં તમે શું કેવું તમને બહુ ગરમી. અહીંયા બધું વૃક્ષોને એવું કાપવાનું જ એક વધારે જ થઈ ગયું છે. જેથી કરીને હમણાં. છાયડો આવતો નથી એટલે બહુ જ ગરમી વધી પડી,.
એવું છે. તો પછી એનું કારણ તમને ખબર નહી હોય તો મે જણાવું છું. એનું કારણ એજ છે. કે આપડે હમણાં ગરમીનું કારણ વધારે પડતું વરસાદ નહીં. આવો વૃક્ષ કાપવા વૃક્ષ કાપવાને લીધે વરસાદ ખેંચાતો નથી. ઓછું થાવું એ કારણથી વધારે પડતી ગરમી થાય રહી છે.
હા, એ વાત તમારી બરાબર છે. કે વધારે વૃક્ષો કાપવા થી. વરસાદ ના આવવાથી ગરમી વધી રહી છે. હમણાં તમને કેમ અમારી બાજુ બિલકુલ બિલકુલ વરસાદ પડતો નથી હમણાં બરાબર તાપ છે. હાલમાં વરસાદ આવ્યો પણ જરા જરા છાંટા જ આવ્યા છે. એવું ક્યાં વરસાદ વધારે આવ્યો. કે ગરમી નો નિકાલ કઈ આવે.
સાચી વાત છે. અમારે ત્યાં પણ વધારે વરસાદ આવ્યો નહીં ખાલી જરક જરક છાંટા કરી ગયો એનાથી સામે ગરમી ઓછી નહી થઈ પરંતુ ત્યાં ભી ગરમી ઓં વધી ગઈ એવું લાગે છે. એ કારણથી આપડે વધારે પડતા વૃક્ષો જો વાવી દઈએ તેમ. લીમડો છે. લીમડો એ વસ્તુ એવી છે કે લીમડો છે. કરંજવો છે. એ બે વસ્તુ એવી છે કે પવનને આકર્ષક કરે આકર્ષક કરે એનાથી આપણને પવન વધારે મળે એટલે અને ગરમી આપણને ઓછી લાગે જે બફારો થાય એ ઓછો થઈ જાય પ્લસ બીજું આપડે એ કરવું જોઈએ કે વધારે વૃક્ષો વાવીએે તો આપડે એ વૃક્ષથી આપણને ઓક્સિજન પણ સારો એવો મળે અને આપણું સ્વાસ્થ્ય એ પણ સારું રહે છે. એ કારણથી આપડે વૃક્ષો વાવીને આપણે ગરમીનું ઓછું પ્રમાણ કરી શકીએ. છે અને બીજું એ કે આપડે આજ બાજુમાં પાણી સીંચતા રહેવું જોઈએ તેથી ગરમી ઓછી આપણને લાગે અને ગર અને ગરમી ઓછી લાગવાથી આપણને લૂ ને એવું પણ કઈ ન લાગે અને આપડે એવી વસ્તુ ખાવી જો જોઈએ કે જેથી આપણને જે લૂ લાગતી હોય તે નહીં લાગે અને ગરમીનું પ્રમાણ ઓછું થઈ જાય.
હા તમારી વાત બરાબર છે. કે વધુ વૃક્ષો વાવા જોઈએ અને વૃક્ષોને કાપવાનું કારણ બી આપડે જ છે આપણેે બધું જ જગ્યા માટે આપડે જે તે વૃક્ષો વાવેલા હોઈએ છીએ આપણે તે આપડે કાપી નાખીએ છીએ જેથી કરીને તડકો સીધો આપડા ઘર તરફ જ આવે છે આપડે વધુ વૃક્ષો વા આવીએ કઈને કઈ કામ કરીએ છીએ જેમાં આપણને જગ્યા ની જરૂરત પડે છે. ત્યારે વૃક્ષો આપણે જે વાવ્યા હોય ને એ આપણે તેને કાપી નાખીએ છીએ જેથી કરીને આપણને જગ્યા મળી રે તેનથી તાપ વધારે પડતો આપડા ઉપર પડે છે અને ગરમી વધી રહી છે‌ વરસાદ બિલકુલ પડતો નથી જેથી કરીને વધુ વૃક્ષો વાવવાનો બી એક સંકટ છે કારણ કે હવે વૃક્ષ વરસાદ જ નથી તો તેને પાણી ક્યાંથી મળે એટલે હવે તડકો તો ખુબ જ છે વરસાદ બિલકુલ આવે નથી. જેથી કરીને હમણાં સમસ્યા ખુબ જ વિકટ થઈ રહી છે ટેમ્પરેચ ચર બી હાલમાં બહુ ઘણું વધી રહ્યું છે વરસાદ આવતો નથી તેના કારણે એટલે હમણાં વધારે પૂરતું પાણી જો જમીન ને મળે તો જમીન બી તંદુરસ્ત થાય અને તેના કારણે કોઈ પણ વધારે પાક ભી થતા નથી
સાચી વાત છે હમણાં આપડે જોવા જઈએ તો ગરમીનું પ્રમાણ હમણાં મારે શહેરમાં હું રહું છું એ શહેરમાં ચાલીસથી પચાસ ડિગ્રી ટેમ્પરેચર છે. એમાં મારે જો બહાર નીકળવું હોય તો રાતના આઠ નવ વાગ્યા પછી જ બહાર નીકળાય ત્યાં લગી તો મને ગરમી જ લાગે અને સવારે જો જાવું હોય તો આપડે નવ વા ગા પહેલા ઘરે પહોંચી જવું કારણ કે જો નહી પોંહચીએ તો આપણને વધારે પડતી ગરમી લાગે અને લૂ લાગે લુ લાગે એટલે આપડે બીમાર પડી જઈ અને આપડે એ સમયે આપડે વધારે પડતું પાણી પીવા જોઈએ જેથી આપણું બોડી હાડ્રેટેટ રહે ગ્લુકોઝ ના પાવડર પીવા જોઈએ પછી ક્રેટીન પીવું જોઈએ એ બધી વસ્તુ પીવાથી આપ આપણા શરીરમાં પાણીનું પ્રમાણ વધુ વધારે પડતું રહે છે અને આપને લૂ લાગવાનું ગરમી લાગવાની સમસ્યા ઓછી થાય છે અને બીજું એ કે આપણે ટાઈમ ટુ ટાઈમ નાહવું જોઈએ જેથી આપણે શરીરમાં કોઈ પણ એલર્જી થાય નહીં અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે અને આપણે જો શક્ય બને તો ખુલી હવામાં વધારે રહેવુ એસી ને એવું નો ઉપયોગ કરવો નહી ખાલી પંખાનો ઉપયોગ કરો તો ચાલે પરંતુ આ એસી એવી વસ્તુ છે કે તમારે શરીર ને ધીમા ધીમા પણે આડસું બનાવી દહી દઈ છે અને જે કોઈ પણ તમારા એને શું કેવું કે તમારા હાડકા છે એને બહુ મજબૂત નહી બનાવે સામાં કમજોર કરતા જાય છે જેથી તમને આગળ જતા વધારે પડતી મુશ્કેલી આવી શકે છે. એ એના કારણથી આપણે બીમાર થઈએ એટલે આપણે અમુક વસ્તુ અવોઈડ કરવી જોઈએ જેથી આપણ સ્વાસ્થ્ય સારું રહે. ને વાત આવી ગરમીની તો ગરમી એ આપણા હવે વાહન વ્યવહાર પણ વધી રહ્યો એના કારણ થી પણ વાહનની ગરમી છે. પોલ્યુશન છે હવે દિલ્હી જેવા શહેરોમાં દેખાતી નથી એટલું બધું વધારે પોલ્યુશન છે જે સરકારે સમજીને એની સમસ્યાઓ લાવવી જોઈએ પરંતુ એ સરકાર સમસ્યાઓ લાવતી નથી જેથી વધારે પડતું પોલ્યુશન અને ગરમીનું પ્રમાણ વધી જાય છે. એ એ આપણેે સાવચેતી રાખીને આપડે પોતે સ સારી જગ્યા રહેવું જોઈએ.
હા તમારી વાત બરાબર સરકાર બી બધી નવી નવી ફેક્ટરીઓ અને નવી નવી સંસ્થાઓ સ્થાપી રહી છે જેના કારણે વધુ જમીનો આપવી પડે છે જેથી કરીને વધુ વૃક્ષો હોય કાપવા પડે છે જેથી કરીને વૃક્ષોનો ઘણો નાશ થઈ રહ્યો છે જેથી કરીને તાપ સીધો આપણા તરફ આવી રહ્યો છે હવે સરકાર બી વધુ જગ્યાઓ એકઠ્ઠી કરી બીજાને આપી રહી છે પણ તે લોકો ભી હવે વધુ વૃક્ષો કાપી રહ્યા છે. રસ્તો પળો કરવા માટે સાઈડ ના વૃક્ષો કાપી રહ્યા છે અને પાણીમાં એવું કઈ થઈ નહી રહ્યો જેથી કરીને વૃક્ષોને બી વધુ વાવી શકાય જેથી કરીને તાપતો બો વધી રહ્યો છે હવે તાપમાં આપણે જો કામ કરીએ તો આપડણે માંદા પડીએ અને દવાખાને જવુ પડે તેથી કરીને આપણો ખર્ચ બી વધી રહ્યો છે અને તેના માટે આપણે ઘણા દિવસ આરામ કરવો પડે છે સારું ના થાય ત્યાં સુધી આપણે ઘરે બેસી રહેવું પડે જેથી કરીને આપણી આવકમાં બી ઘણો ફેર પડી રહ્યો છે તાપ તો એ બહુ મોટી સમસ્યા થઈ ગઈ છે. હવે તેના માટે આપણે વરસાદને વધુ જલ્દી લાવી શકીએ તેના માટે આપણે પ્રયાસો કરવા જોઈ તેથી આપણે વૃક્ષો રોપવા જોઈએ અને વૃક્ષોને ન કપાય તેના માટે માટે ઘણા બધા એવા નાના મોટા અભિયાનો કરવા જોઈએ જેથી તેના માટે આપણે ઘણી બધી એવી જો સંસ્થા સ્થાપાય છે કે જે વૃક્ષોને કા વાથી અટકાવી શકે છે તેનામાં આપણે જોડાવું જોઈએ જેથી કરીને તેઓ આ બધા જો આપણેે જો વૃક્ષો કાપી રહ્યા છે તેને અટકાવી શકીએ તો તેને કારણે વધુ વરસાદ પડે અને આપણે આપણા માટે એ સારું છે. સા એટલે આપડે દા ના પડ્યા અને વધુ ઘરે ના બેસવું પડે જેથી આપણે આવકની બીજી બધી ઘણી બધી વસ્તુઓમાં સમસ્યા ન આવે. તે માટે આપણે આગળ વધવું જોઈએ અને વૃક્ષોને ગાપા થી વધુ અટકાવવું જોઈએ તેથી કરીને આ બધી આપડી બધી ગરમી થી માનીને પ્રદુષણ અને ઘણી બધી એવી સમસ્યા છે. ફેક્ટરીઓ નવી નવી સ્થાપ વાથી જો આવે છે તેમાં ઘણા બધા જાળવાઓ જે કાપી નાખવામાં આવે છે તેથી વધુ વ ગરમી આગળ વધી ર છે અને જે વરસાદ વધારે પડે તો આપણા થી તે સારું છે.
હા એ સાચી વાત છે ગરમીને આપડે જાતે ટોટકાવી નહી શકીએ પરંતુ જો આપડે વૃક્ષને રોપી દઈ આજુબાજુરે ઘરની આજુબાજુ તો આપણને મળે જેથી આપે થોડી ગરમી ઓછી થાય અને આપે દરરોજ પાણી છાંટએ સવાર સાંજ તો એનું પણ એના કારણ થી પણ ઠંડક રહી શકે છે. અને એવું લાગી શક્ય બનતું હોય તો આપડે ઘરના આજુબાજુમાં પાણી વધારે પડતું છાટવાનું જેથી ઠંડક પવન આવી શકે. અને બહાર બપોરના ટાઈમે બહાર જવાનું ટાળવાનું અને બીજું બધું ખાવાનું આપડે કંટ્રોલ રાખવાની નહી લગાડે એવી વસ્તુ ખાવાની જેમ કે છે કાંદો છે આપડે કાંદો ખાય તો બહાર જઈએ તો આપ આપને લૂ નહીં લાગે એ બધી વસ્તુ ખાવાની આ પ્રદુષણ ના કારણે અને વાહન ની અવર જવર ના કારણે વધારે પડતું એવું થાય
હા એ વાત બરાબર છે હવે વરસાદ બિલકુલ પડ્યો નથી અમારી બાજુ બી હવે કેટલી બધી નદીઓ છે હવે બિલકુલ સુકાવાની કગાર પર આવી ગઈ છે કેમ કે બિલકુલ વરસાદ હ એક વાર વરસ થઇ જવાનો છે વરસાદ આવતો નથી પૂર એ આજુબાજુની સાઈડ થોડો થોડો વરસાદ આવ્યો છે. પણ હવે અમારે બાજુ બિલકુલ વરસાદ આવ્યો નથી જેથી કરીને જોજો તળાવ તળાવ નદી થી બાડીને જે પાણી છે તે બી હવે સુકાઈ રહ્યું છે વધુ પડે તાપને કારણે જે બિલકુલ હવે પતી જશે તો પાણીનો વિકાસ કઈ રીતે થઈ શકશે તેની સમસ્યા રહેશે. નહી તો પછી બજાર થી લાવીને પીવું પડશે પાણી કેમ કે બિલકુલ નથી હો વરસાદ આવતો નથી ખેતીમાં. માટે બી એ સમસ્યા છે જો વરસાદ આવે તો સારી રીતે ખેતી થઈ શકે તે. થી ભારથી વાવવાનું અને બીજું બધું કાર્ય માટે પાણી. જરૂરી છે જો વરસાદ સારી રીતે આવે તો જ આ બધું કામ થઈ શકે નહી તો બધા‌ને ખુબ તકલીફ પડી શકે. કે છે કેમકે વરસાદને કારણે બધું આગળનું કામ ચાલુ થઈ શકે છે હશે બધું.
હાવે વરસાદ આવી તો નહી રહ્યો અમારે અહીંયા બી ઔરંગા નદી ને બીજી બે ત્રણ નદી છે તે આખી ખાલી જમ થઈ ગઈ છે હવે જો વરસાદ ને લાવવો હોય તો વિલ્સન હિલ ગામની આજુ જ બાજુમાં એક વરસાદી દેવકર ને મંદિર છે ત્યાં જઈને જો આપડે પ્રાર્થના કરીએ અને મનોકામના આપડે રાખીએ તો વરસાદી દેવું પ્રસન્ન થઈ ને આપણે ગામમાં કે જે કોઈ પણ ગામમાં વરસાદી નહી આવતો હોય ત્યાં વરસાદ આવી શકે છે પરંતુ આપણે એ આપણી સર અને દિલથી આપડે એમને માંગવું પડે છે તો જ આપણને એ બધી મનોકામના પૂરી કરે છે અને એક કારણ એ બી છે કે જો આપડે વર્ષ વરસાદ નું બીજું કારણ એ કે આપણે ઓઝોન વાયુ કરીને આવે છે અને બીજા બધા અમુક દેશોમાં કેવું થાય છે જે બહાર ના દેશો આઉટ ઓફ ઇન્ડિયા તેમાં વાદળો જાતે બનાવીને વરસાદો પાડવામાં આવે છે એને કૃત્રિમ વરસાદ તરીકે ગણવામાં આવે છે એવું કરવાથી પણ આકાશમાં બધું ખરાબ વાત પેલું વાતાવરણ રહે છે જેથી અ વરસાદ નહીં આવે અને જે વરસાદી વાદળ હોય તે બની નહી શકે એ કારણ પણ એક છે કે વરસાદ નહી આવવાનું ચાલો આપણેે આગળ મળીશું આપડે બીજા કોલ પર વાત કરીશું.